હા.
એ ગુર્દેવદત.
બોલ જ, એકદા જ.
તું એ ફોન કરી દીધો, હવે મેં ક રહ્યો તને.
હમ, મજા ફટ કોમ જશે, હું મારાથી અને વાસણ ગસ્તા ગસ્તા વાત કરતી છું.
હમ.
વાસણ ઘસતા ઘસતા વાત કરતી છું, એટલે કામ બી કરું છે ને. બાદલી પડું છું.
હમ, ઈયરફોન કાનનો લઇ ગેલી છે, નથી, લઇ ગયેલી.
યાજ નથી જોવું પડશે, પેલા આમાં
કાનમાં ઈયરફોન નાખી રાખવાનો, વાત કરાવવાનું, ધન્યવાદ. હમ. હ, બીજું આજે વડ સાવિત્રી છે. ખુબ ખુબ આશીર્વાદ તને આપું ને, બહુ સરસ.
નાું ત
હ, પેલા ભાઈને આશીર્વાદ. બંધના. સસ પ્રોજેક્ટમાં.
હમ, વી ગો અ હેડ સો આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ટુડે.
હમ, હાથી તારું.
યસ. આઈ સ્ટાર્ટડ ફ્રોમ ટુડે. કોલ કે આઈ ગ્રો મોર મોર મોર ઇન્કમિંગ દિસ
હમ્મ ગુજરાતી મા સારી એવું કોઈ ટોપિક વાત કરો હવે તને કઈ પેલું હોય ટોપિક પર વાત પર
હમ્મ સ્ટોરીઝ
બીજું તો કેવી રીતે શું કર્યું ત્યાં જઈને હું ખાધું
હ બસ ટ્રેડિશનલ હુંડ એ ઓડીટોરયમ બોલ હમટું બધું વકઆઉટ ફ હોવું જાય કોટ કોઈને ટેક્ વેક્સ થઈ જાય તો એન ઇન્ટરેસ્ટ હોય તો લોકોને ફલ આવત એમ
ત્યાંઆવાના ચ હારુ હમ્મ મમ્મી ને તાવ આવતો છે સારું નથી
હમ્મ એવું હજુ બી.
કે સુતીને હતા જ અમે આવતા છે બધા
હમ્મ
આવી બધી છે પેલા એમને ભી ફોન કર્યો મેં આવી રીતે વાત કરવાની ને, સારું છે. એમાં એક તારે એટલું થયું તે જોઈ લેવાનું.
હમ હ, હા.
બીજું પેલા બાજુ વાળા આન્ટી આવી ગયા કે નઈ?
બાજુવાડા એન્ટીન તો વિઝિટ જોરમાંર.
આવીને જતારી બી રહ્યા હે
હમ્મ
હમ હમ
ઓકે બોલો બીજું કે, હવે સ્લ્પ નું બોલ તૈયારી નું ઉડાવીએ મૂકે ઉડાવું. એટલે ટાઈમ થઈ જશે હમણાં
હમ્મ
અને છ નો ઉઠી ગયેલો છે સાડો છ નો મટલને ઊંઘ આવતી છે, એલે એની પાછળ.
તમારે વેહેલા ઉઠી જતો ત્યાં એને ત્યાં વેહલા જ ઉઠી જાય સાત વાગે ઉઠી જ જાય
ના તવઠક જાય
પછી રમતો છે કે, નાસ્તો કર્યા.
લાવ મને આપી દોવ.
નાસ્તો
હમ્મ હમ્મ ના આજે તો નાસ્તો મારે ની થાય ઉપવાસ
હા, પણ કોલ પે કર્યો, કે ઈ નાસ્તો.
કલ્પમાં થઈ ગયો ને
હમ્મ એલ્કાંગ્ય
કલ તો ખુનામાં ભલાઇ
હું કહે છે?
લુચું ચોખું કોણ છે. અહિયાં આવ વાગી જશે બીટુ બમ
ઓ કાલે તું શું કરે છે?
પ્પા કણ ગ હેલો ઓ હલો હલો હી હિ કર હવે ઈ કરશે હી હેલો હેલો હમ.
વરસાદ ખાધો તને યાદ
શ બલ
હમ્મ હમ્મ હમ્મ
હમ્મ હમ. એ જો નાના છું કાલે ઘંટળી વગાડે જો નાના તો ન હોય જીયુ જો આપડે તો જો હા, નાના તો નઈ દધું ને, ગંટડી વ
હાલ ભાઈ ક્યારે નાવા જવાનો હવે
હવે ના આવવાના ઉડાવવાના જેને. એને તેલ મસાજ કર્યું માથામાં નાની એ બબ્બુ ને બધું કી લાદી દિવસ નું તેલ મચા નની થયે એમ
બરાબર.
હમ હમ હમ હમ હમ હમ હ. બરાબર હા સાંભળે હા ધ્યાનથી ની ખબર. જમવામાં તમારો તો ઉપવાસ મમ્મી બી ન કર મા એટલે આ તો ત્રણ જણા જ છે. હમ્મ તો કોઈ ભી ફ્રૂટ ખાય એવું કંઈ
હમ્મ.
ફ્રૂટ ને છાસ પીવામાં તો છાસ
હમ્મ.
ગાડી ખાંડ વાળી છાસ. મઠ્ઠો મઠ્ઠો ઘરે બનાવીને.
હમ્મ.
દીખો આંગળ ઈ જાય. દીટો
બીજું
છું છું અવે બોલાવે ચું ચું.
બીજું પેલા જે ઓરેસા છે ને ઓરેસા એને ફોન કરી દેજે.
હા.
આજે પેલી ઉરેશાને પેલી બીજી મેડમ જે છે તેને ફોન કરી જોજે.
હામ હમ્મ.
વાત કરીને પૂછી જોજે.
બીજું તો કઈ નહીં. ભાઈ ને શું.
એ ન ના આવે તો કઈ નઈ પણ આપડે અમાં એ બધી વાત નઈ કરાય ખ્યાલ આવ્યો.
હા ચાલતા હોય ને તારે એ બધી વાત નઈ થાય પોતાનું એડ્રેસ એ બધું નામ ની બોલાય. થોડુંક આમ જે અમુક છે તે જોઈ લેજે અંદર. એ રિસ્ટ્રિકશન અમુક પાડવા પડે બીજું કઈ ની.
હમ હમ હમ્મ.
સારા છે ઓવર ઓલ તમે પ્રોજેક્ટ પર કામ કરો તો તમને સારું એવું પેલું થાય એમ. વાતચીત તમે એની કરો ને ફોન પર તો એના પર તમે કરી શકો.
ઓ હારું મિનિટ જોઉ તો એટલે ખબર પડે અમાં તો નહી દેખાવ તમ બરોબર.
દેખાયને.
સેવન ટ્વેન્ટટી ફાઈવ.
હમ્મ. એટલે એમાં મિનિમમ છે ને દસ દસ છે. આઠ નવ દસ દસ દસ મિનિટ સુધી
હમ્મ હા હમજી ગા
ને બીજા લોકોને અવેરનેસ કરવાના અને એ લોકોને થોડું બતાવો આનું બીજું કઈ છે ને.
હમ્મ હામ હામ.
જો ગૂગલ ઓથેન્ટિકેટર હે ને ગૂગલ ઓથેન્ટિકેટર એ ટાઈપ નું છે એટલે તમારે જેન્યુ અમુક સ્ટુડન્ટને વાત કરી શકો તમે આત્મનિર્ભર થવુ હોય તો અ આત્મનિર્ભર ભારત ન અભિયાન ચાલુ કરેલો છે એમ કરીને વાત કરી શકો તમે
હમ્મ હમ્મ
બરાબર એટલે ગુજરાતીમાં તમારા બીજા કયા વિષય આવે ગુજરાત
ગુજરાતી માં કયા વિષય ગુજરાતી મીડિયમ માં
ગુજરાતી માં એટલે કેવું શું આવે તમારે
ગુજરાતીમાં તો નહી બને આ એમ બધું જાણ આવી શકે તને નિબંધ છે પછી સ્ટોરી છે
પ્રમો ગુજરાતી ના વર્ડ સારા સારા
ફન
પત્ર લેખન આવે ને મેન આ સ્ટોરી તારે સ્ટોરી આવે
હમ્મ. કાગડો ને વાંદરાની વાર્તા કાગડો ને તો રસ લાગી હોય
હમ્મ એ બધી વાત માં વર્ડ સાથે સારું એવું એક્સપ્લેન કરી શકો એમ
હમ હમ્મ હમ્મ હમ્મ.
બીજું તો કઈ છેની પ્રોજેક્ટ છે બરાબર મમ્મી છે મારી મમ્મી છે પપ્પા છે એ લોકો ને બી એક એક કરી દે તો દિવસમાં તારું થાય
શું જે કેમ
કલ્પ આઇન કઈ ને આવે નવડાવી દો.
હા.
ના પૂરું કરો ગુરુદેવ દસ
નુ ધ્યાન રાખું દીખો નો
કયા ગુરુદેવ રથ
હમ્મ રોઈની બાજુ
મોકો
હમ્મ.